હલો.
હા, હા નમસ્તે.
નમસ્તે કેમ છે ભાઈ?
હ મજા મજા છે ભાઈ આ તો આપણું ટોપિક જે ઇન્ટરનેટ વિશે આપણે વાત કરવાની છે.
તો પહેલાં હું સ્ટાર્ટ કરું છું કે ઇન્ટરનેટ જે છે તે અત્યારે આ આધુનિક યુગમાં જે ખૂબ જ ઉપયોગી છે કારણ કે ઇન્ટરનેટ ઇન્ટરનેટની મદદથી આપણે ઘણા બધા જે કાર્યો છે એ ઘણી સરળતાથી કરી શકતા હોઈએ છીએ જેમ કે આપણે પેલાના સમય અને અત્યારના સમયને સરખાવીએ તો પેલા આપણે કોઈની સાથે કઈ મતલબ મેસેજ સેન્ડ કરવું હોય તો પેલા ઇન્ટરનેટ જયારે નહોતું ત્યારે ટપાલ નો ઉપયોગ કરવામાં આવતો હતો અને તે બે થી ત્રણ દિવસ અને ક્યારેક વધારે દસેક દિવસ જેવો પણ સમય લાગી જતો અને જો અંતર વધારે હોય બે વ્યક્તિઓ વચ્ચે તો મહિના મહિના જેટલો સમય ખાલી સંદેશ મોક. મોકલવામાં લાગી જતો હતો જે અત્યારે હું કે ની અંદર આપણે મેસેજ પહોંચાડી શકીએ છીએ આ દુનિયા ના ગમે ખુણામાં. તો આ રીતે ઇન્ટરનેટ જે છે એનાથી આપણે અ શું કેવા કે બધું અ જે કામ છે આપણે ઓ અચ્છા હું કેય ટૂંક સમયમાં પૂરું કરી શકીએ છીએ તો તમારું શું કેવું છે.
હા ભાઈ બઉુ સરસ ટોપિક છે અને તમે જે કીધું એ બધું સાચું છે. કેમ કે ઇન્ટરનેટે આખી દુનિયાના કરોડો કોમ્પ્યુટર્સ સ્માર્ટફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણને એકબીજા સાથે જોડતું એક વૈશ્વિક નેટવર્ક છે. તેને નેટવર્ક નું નેટવર્ક પણ કહેવામાં આવે છે ઈન્ટરનેટ ના કારણે આજે સમગ્ર વિશ્વ એક નાનકડા ગામ જેવું બની ગયું છે. જ્યાં માહિતીની આપ લેપ ખૂબ જ સરળ થઈ ગઈ છે. આજના સમયમાં ઈન્ટરનેટ આપણા રોજિંદા જીવનની અનિવાર્ય જરૂરત બની ગયું છે. તેના મુખ્ય ફાયદાઓ હવ નને તો માહિતીની અફૂત ભંડાર જેમ કે ગૂગલમાં આપણે કઈ પણ વસ્તુ આપે જો હોય બરાબર છે તો આપડે ગૂગલમાં સર્ચ સર્ચ કરી એ તરત જ એમ આવી જાય છે ગૂગલ ના મદદ થી અને આપડો કોઈ પણ વિષય જોતોું હોય તો એ પણ આપને એક સેકન્ડમાં મેળવી શકીએ છેીએ અને આપડે કોઈ પણ સાથે જેમ કે તમે વાત કરી કે પેલા આપડ ચપાલ ને એવું બધું હતું તો અત્યારે તો શું છે કે ઝડપી સંધ્યાશ વ્યવહાર છે જેમ કે આપડે ઈમેલ છે ઈમેલ કરવું હોય તો તાત્કાલિક આપડે કોઈ પણણ ને ઈમેલ મોકલી શકી પછી વોટ્સએપ મોકલી વોટ્સએપમાં મેસેજ મોકલી શકી અથવા તો આપણે સો મીડિયા દ્વારા આપે કોઈ દુનિયાને કોઈ પણણે બેઠેલી વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ વિડીિયો કોલ કરી શકાય આપણેે એમાં કોઈ પણ ભણવાનું ભણવા માટે પણ આપને બ ખબ ઉપયોગકારક છે જેમ અત્યારે ઓનલાઈન ક્લાસીસ થઈ ગયા છે. એટલે બધા લોકો એમાં ઓનલાઈન બેઠા બેઠા જોઈ શકી પછી અથવા તો આપડે બીજા કોઈ પણ એપ્લિકેશન પરથી લોકો કાઈ પણ લર્નિંગ કરવા માંગતા હોય કઈ શીખવા માંગતા હોય તો એ લોકો બધા ઘને બેઠા બેઠા એમાંથી શૈક્ષણિક એ વિડીયો દ્વારા નવું શીખી શકે છે અને ડિગ્રી પણ મેળવી શકે છે. પછી ત્યાર પછી આપડે જે ઓનલાઈન બેંકિંગ છે બેંકિંગ અને વ્યવહાર બેંક ના કામ કામો જેમ કે આપણે મની ટ્રાન્સફર ઘર કરીડી શકીએ પછી એમાં આપણે ઘરના કોઈ પણ પ્રકારના માનો કે. આપડે વીજળી નું બિલ છે તો આપડ વીજળીનું બિલ પણ શકીએ અથવા તો આપડે કોઈ ક્રેડિટ કાર્ડ હોય આપણી પાસે એમનું બિલ ભરવું હોય. આપડે એ પણ ભરી શકીએ એમાં. પછી જેમ કે ગેસ ગેસ નો બાટલો છે તો આપ બાટલો પણ એમાંથી લખી શકીએ. અને અથવા તો આપડે જેમ કે કોઈને ગેસની લાઈન હોય ઘરમાં તો ગેસ ની લાઈન પણ આપણે એમાંથી કરી શકીએ અથવા તો એ બીજી ઘણી બધી ઉપયોગ થાય છે ને જેમ કે આપડેઈ ઓનલાઈન શોપિંગ કરવી હોય બરાબર એ ફ્લિપકાર્ટ છે જેવી સીવીિધ એટલે ખૂબ જ રીતે
હમ
બધું આપડે એમાંથી મંગાવી શકીએ પછી આપડે જેમ કે ઇન્ટરનેટ નો ઉપ ગ આપે જે મનોરંજન માટે પણ કરી શકીએ. ઓનલાઈન ફિલ્મો જોવી, કે ઓનલાઈન આપે ગીતો સાંભળી શકીએ. કે પછી ગેમ રમવા માટે પણ ઇન્ટરનેટ એક ઉત્તમ માધ્યમ છે.
હ હા બરોબર છે. તમે જે બધી વાત કરી એના હું પણ સહમત છું ને મને આવું આવું જ બધું લાગે છે. કારણ કે તમે કીધું એમ કે ઇન્ટરનેટની મદદથી શું કહેવાય કે બધા કામ બહુ ઈઝી થઈ ગયા છે મ. આપણે ઈઝીલી બધા કામ કરી શકી છેીએ અને જે તમે પેલું કીધું કે જે અત્યારના જે સ્ટુડન્ટ છે તે અહ ઓનલાઈન માધ્યમ દ્વારા અહ પોતાનો અભ્યાસ પણ કરી શકે છે અને ડિગ્રી પણ મેળવી શકે છે. તો એ પણ એક અહ અહ ઇન્ટરનેટ ની એક ખૂબ સારી એવી વસ્તુ છે. કારણ કે અ એનાથી છે ને ઓનલાઈન બેજીસ ના કારણે લોકોને ઓછી ફી ભરવી પડે છે. અને ઓછી ફી માં ઘરે બેઠા એને ભણવા મળે છે. જેથી ટ્રાવેલિંગમાં જે જવા આવવાનો જે સમય છે એ પણ બચાવી શકાય છે અને ચાવા આવામાં જે અહ ખર્ચો થાય છે મતલબ અહ બાઈક લઈને જાય તો પેટ્રોલ વગેરા પછી પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે તો એમાં ટિકિટ બચે છે. આ રીતે પૈસા નો પણ બચાવ થાય છે. અને સ્ટુડન્ટને સમય નો પણ બચાવ થાય છે. અને ઓનલાઈન બે ત્રીસ ના માધ્યમ થી અહ સારી સારી ડિગ્રીઓ મેળવી શકે એ છે. અને સારી રીતે પોતાનો અભ્યાસ કરી શકે છે. અને બીજું જે તમે આ કીધું કે જે આ અહ આપણે ઓનલાઈન માધ્યમોથી જે પેમેન્ટ કરી શકીએ છીએ એપ પણ એક ખૂબ સારી વસ્તુ છે, કારણ કે આપડે અહીયાથી આપડે બીજે ગમૈના જો કોઈ બીજો માણસ જો આપણાથી દૂર હોય અને આપડે એને પ-પૈસાની જરૂર હોય તો આપડે અહીંયાથી એને એની એ એના સુધી ડાયરેક્ટ પૈસા પહોંચાડવા હોય તો અત્યારે આપડે સેકન્ડ ની અંદર એને અહ મની ટ્રાન્સફર જે છે એ કરી શકીએ છીએ. અને આપણે શું કેહેવાય કે ઇમેજિનેશન કરીએ માની લોકા એ ઇન્ટરનેટ બિન્ટરનેટ કઈ છે જ નહીં તો તમે અહ એક નોર્મલી વિચાર કરી શકો છો કે તો કેટલું બધું મુશ્કેલ થઈ જાય છે. આ ઇન્ટરનેટ છે એના કારણે જ અત્યારે અહ શું કેહેવાય કે એટલો બધો અહ ડેવલોપમેન્ટ થઈ રયુ છે એમ ઇન્ટરનેટના કારણે જ અને અત્યારે તો આપણી શું કેહેવાય કે સરકાર જે છે એ પણ સ્ટુડન્ટને શું કેવાવાય ઇન્ટરનેટ અહ બાબતે ભણવાના જે કોર્સ છે એ આઈ નું ભણવાનું અને એવા બધા અહ કોર્સ નવા નવા ગવર્મેન્ટ પણ કાઢે છે, કારણ કે ગવર્મેન્ટ જે છે. ભારત સરકાર એ પણ જા કંઇક ને કંઈક જાણે છે, કે જો ઇન્ટરનેટ અહ પર આપણે જેમ ઇન્વેસ્ટ કરીશું, ઇન્ટરનેટ ને અહ ડેવલોપ કરવાનો પ્રયત્ન કરીશું. એમ તેમ આપણા દેશનું વધારે વિકાસ થાશે અને આપણે બીજા દેશોની તુલનામાં સારો એવો વિકાસ કરી શકશું. જેના કારણે અહ ભારત સરકાર જે છે, એ પણ અહ ખુબ સારા એવા પ્રયત્નો કરી રહી છે. અહ ઇન્ટરનેટ ને અહ ડેવલોપ કરવા માટે અને અહ અમુક અંશે એ પ્રયત્નો સફળ પણ થઈ રહ્યા છે. અહ ઘણા એવા સ્ટુડન્ટ જે છે. એ અહ નવું નવું ભણે છે અને ઇન્ટરનેટ તો અહ વિશે ભણે છે, અને એ વિશે પણ ભણે છે, અને આમ આમ અહ આપણે આપણા દેશનો અહ સારી રીતે શું કેવાય ડેવલોપ કરી શકીશે એમ. હ તો તમારું શું કેવું છે?
હા બરાબર છે ભાઈ. તમે જે કીધું એ બધી વાત સાચી છે કેમ કે અત્યારના સમયમાં તો શું છે કે ઈન ઇન્ટરનેટ વિના તો મતલબ તમે માનો ન કે કંઈ પણ થઈ જ નથી શકતું. કેમ કે અત્ય-અત્યારે તો જો કે અત્યારે તો અત્યારના સમયમાં તો ઈન્ટરનેટ જે છે જો છે અત્યારે તો આપડે ઘણું બધું સસ શું થઈ ગયુ છે. પણ આ જીવો ને આવયા પછી નતર એ પેલા તો તમે જોય તો બહુ વધારે પડતું મોંઘું હતું. એટલે બઉ બધા લોકો ઓફોર્ડ નતા કરી શકતા ઇન્ટરનેટ એટલે ઈન્ટરનેટ ના માધ્યમ છે અત્યારે શું છે કે બધી વસ્તુ સાવ એટલે સાવ સેલી થઈ ગઈ છે. માનો કે અત્યારે કોઈ પણણ વ્યક્તિ છે. તો એ એની તબિયત ખરાબ હોય અથવા તો એ ઓફિસે અથવા તો એના કામ પરતી નઈ જય શકતો હોય, તો એના માટે વર્ક ફ્રોમ હોમ ની સુવિધા પણ થઈ ગઈ છે. એટલે કઈ ઓફિસે જઈ ના શકતો હોય. તો ઘરે બેઠા બેઠા ઇન્ટરનેટ થી મદદ થી એ કંપનીની અથવા જે કઈ પણ એ ઓનલાઈન જે કાય કામ કરતા હોય તો એ પણ એ લોકો ભાઈ શેકે છે, અને ઇન્ટરનેટ જેટલું ઉપયોગી છે ને ભાઈ. એજ આપડે એટલું સમજદારી પૂર્વક આપડ ઉપયોગ ન કરવામાં આવે તો એટલું જોખમી પણ સાબિત થઈ શકે છે. જેમ કે અત્યારે તો શું છે કે તમને પણ ખબર હશે. કે સાઈબર ક્રાઈમ પછી આ ચેકિંગ અને ઓનલાઈન નાણાકીયની છેતરપિંડી અને પર્સનલ ડેટા જો છે. બગાડ અને વ્યસન સોશિયલ મીડિયા અને ઓનલાઈન ગેમ્સ અન્ય રીત કારણો લોકો પોતાના કિંમતી સમય નો બગાડ કરે છે. જેને માનસિક સ્વાસ્થ્ય ને પણ અસર કરે છે. કેમ કે અત્યારના સમયમાં તો શું છે કાઈ ખોટી માહિતી બઉ ફેલાય છે. ઇન્ટરનેટ પણ ઘણી વખત અપવાઓ હુંરીતે ખોટી માહિતી ખુબ જ ઝડપથી ફેલાય છે. તેનાથી ગેરસમજ પણ ઉભી થાય, નુકસાન પણ આના ઘણા છે, અને કાયદા પણ ઘણા છે, જેમ કે કોઈના સ્વાસ્થ્ય પર અસર થાય તો સતત કોમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીનની સામે. બેસી રહેેવાથી આંખોના લી કેળવી પેટનો દુખાવો. શારીરિક સંક્રિય ઘટના જેવી સમસ્યા થાય છે, આપે ટૂંકમાં કહીયે ને તો એ વિજ્ઞાન ની એક અદભુત અને શક્તિશાળી ભેટ છે, તે એક કા ના બે બાજુ જ એવું છે. સદઉપયોગ કરવામાં આવે તો તે આપણા વિકાસ ન પ્રતિમા નો માર્ગ ખોલે છે. પરંતુ તેનો દુરુપયોગ આપણને મુશ્કેલીમાં મૂકી શકે જે શું તમે
હા. હા બરાબર છે હવે આપણો ટોપિક પૂરો થઈ ગયો છે હવે આપણે બીજા ટોપિક પર મળીશું.
હદ હજ
હા.